હલો, જે શ્રી કૃષ્ણ ભાઈ કેમ છો, તમે
હા, બધા મજામાં તમે કેમ છો.
હા, હું પણ મજામાં છુ. હમ્મ તમારી સાથે એ માટે ફોન કર્યો કે જે આપડા આધુિક યુગમાં જે ઓનલાઈન પેમેન્ટ આપણને સુવિધા મળી છે. એના વિશે હું તમારી સાથે, થોડી ઘણી વાતચીત કરવા માંગુ છું એટલે કે આ સુવિધા આપણને મળી છે. આપણે ઘણા બધા પ્રકારના બધા લગાવવા ઘણા બધા પ્રકારના સમય પણ જતો હોય તો ખર્ચ પણ વધારે થતો હોય, તે હમણાં બચી ગયા છે. કારણ કે આના કારણે આપણે જેવા ઘણા બધા પ્રકારના કાર્યો આપણે ઘરબેઠા કરી શકીએ છએ, જેમ કે કોઈને પૈસા આપણે મોકલવા ના હોય. હોય. પૈસા આપણને આપણ પણ લાવવાના હોય, કે પછી કોઈને આપણે આપવાના હોય તે આપણે ડાયરેક્ટ જવા માટે ઓનલાઈન પેમેન્ટની, મદદ કરી શકીએ છીએ એટલે આના, આ સુવિધાથી આપણે ઘણા બધા સમય પણ બચી ગયો છે, અને બધા ખર્ચા પણ બચી ગયા છે. અને મારા ઘરે પણ ઘણા બધા લોકો ઓનલાઈન પેમેન્ટ એના વિશે શીખ્યું છે, અને ઘણા બધા ગામડા લોકોને પણ અમે જરૂર કરી છે. કે તમે ઓનલાઈન પેમેન્ટને યુઝ કરો કારણ કે, આ સુવિધા તમારા જીવનમાં કોઈ અલગ લાવશે કારણ, કે તમા કોઈપણ પ્રકારના બસ પણ બચી, જશે અને ખબર ખર્ચા તે પણ બચી જશે એટલે મારે તો એ કેવું છે કે ઘણા બધા ઓનલાઈન પેમેન્ટ સુવિધા યુઝ કરવી જોઈ તમે ઓનલાઈન પેમેન્ટની સુવિધા, યુઝ કરો છો.
હા, તમે કીધું તેમ સાચી વાત છે કે ઓનલાઈન એ ખૂબ જ સારી વસ્તુ છે. અને જેના કારણે આપણને ઓનલાઈન સુવિધા પણ સારી, મળે છે. ઓનલાઈન પેમેન્ટ કરવાથી આપણને ઘણા બધા ફાયદા પણ થાય છે, અને ઓનલાઈન પેમેન્ટ કરવો જ જોઈએ, અને જેના લીધે આપણને ખુબ સારું પણ છે. ઓનલાઈન પેમેન્ટ કરશે, તો આપણો સમય અને બેહો જ બચશે અને જેના કારણે આપણને ઓનલાઈન પેમેન્ટ જ કરવુ, અમારે ગ્રોસરી સ્ટોર ચાલે છે પેલા અમે કેસર લેતા હતા અને જેના કારણે પૈસા નું પ્રમાણ ખુબ જ વધી જતું હોય તો પછી અમારે બેંકમાં ભરવા જવા પડ તું હતું અને અન્ય સમસ્યાઓ ખુબ જ હતી અને જેના કારણે કારણે આપણને બેંકની સુવિધા લેવી જોઈએ ઓનલાઈન પેમેન્ટ લેવું જોઈએ જેના કારણે આપણને ખુબ જ સારું છે. કે આપણે ઓનલાઈન સુવિધા જ વાપરવી જોઈએ અને નહી વાપરવી પરસો તો ખુબ જ ગડબડ થશે.
હા ભાઈ તમારી વાત સાચી છે એટલે કે આપણે ઓનલાઈન પેમેન્ટની સુવિધા જે મળી છે તે આપણે યુઝ કરવી જોઈએ. કારણ કે ઘણા બધા લોકો હવે તો જે યુવા પેઢી છે અને જે મિનિમમ અઢાર વર્ષથી આપ ઉપર થઈ ગયા તે એયના બધા બાળકો છે ને યુવા છે તે લોકો મોસ્ટલી બધા યુઝ કરે છે. કારણ કે એ લોકો પણ જાણે છે કે આ પેમેન્ટ આપણે આ સુવિધા યુઝ કરવાથી આપણે ઘણા બધા પ્રકારના કાર્યો કરી શકીએ છીએ, અને સારી રીતે યુઝ કરી શકીએ કારણ, કે ગણા બધા લોકો હમણા તો બધા ઓનલાઈન પેમેન્ટ યુઝ કરે છે. અને સારો એવો કેશબેક આપણને પ્રાપ્ત થાય છે, એટલે મારો તે જ માનો છે, હવે સુવિધા મળી છે, તેનો યુઝ કરવું જોઈએ અને મારા ઘરના બધા જ ખર્ચા જેમ કે ઓનલાઈન કેમકે આ વીજળી બિલ છે, પછી પછી આ અમારા ઘરનું લાાઈટ બિલ છે અમે મોસ્ટલી હવે ઓનલાઈન કરી દએ છીએ કારણ કે જે મુખ્ય કેન્દ્ર છે તે લોકો અમને એપ આપેલી છે કે તમે ઓનલાઈન જે બિલ ચૂકવવાના તમે ચૂકી શકો છ જેમ કે વીજળનું બિલ છે, પી ગેસ બિલ છે તેમાં ડાયરેક્ટ હવે ચૂકી શકીએશ અને અમને તો કેશબેક મળે છે કારણ કે આપ જે એટલું મોટા પ્રમાણમાં આપણે વધારે ચૂકવણી કરશું તેટલો આપણને વધારે કેસત મળશે.
આપે છે એટલે ઓનલાઇન પેમેન્ટ ખરીદી વખતે વિવિધ પ્રકારના પ્રોટોકોલ આપેલા છે. ખબ જરૂરી છે બાકી તમારે શું કેવું છે આના આવે છે બીજું
હા ઓનલાઈન પેમેન્ટ ખુબ જ જરૂરી છે, હ હું ઓનલાઈન પેમેન્ટ ઘણી વાપરું છું જેના કારણે ઓનલાઈન સુવિધા પણ ખુબ જ સારી છે કે અમે ગમે ત્યાં ફરવા જઈએ. વાપરી કોઈને પણ ટ્રાન્સફર કરવાનો હોય ત્યારે મારા આખો દિવસ જતો હતો કે બેંકમાં જવો પડતું, મારો પેટ્રોલ નો ખર્ચો જતો હતો અને ઓનલાઈન ઘણી બધી સારું છે અને અમારા અમુક ફ્રેન્ડ લોકો ડીમાર્ટમાંને એવા નોકરી કરવા જાય છે. તેઓ ઓનલાઈન પેમેન્ટ ખૂબ ખુબ વાપરે છે અને તેઓને લાખી પણ આપું. અને કાઢી પણ આપું અને તેઓનો સમય પણ બચાવે એટલે જેના લીધે ઓનલાઈન સુવિધા મંત ખૂબ જ સારું લાગે બીજાની મદદ પણ ખુબ સારી થાય છે અને તે કરવું એ ખુબ જ જરૂરી ઓનલાઈન સુવિધા એ ખુબ જરૂરી છે કે જેના લીધે આપણને સમય અને શક્તિ નો બચાવ ખૂબ જ થાય છે.
હા ભાઈ ત્યારે વાર એકદમ સાચી છે કારણ કે ઓનલાઈન પેમેન્ટ આપણે યોગ્ય રીતે કરવું જ છેએ કારણ કે આપણે જેટલું વધારે ઓનલાઇન યુઝ કરું એટલું આપણા માટે સારું છે. એટલે કે અમારા જે ગામડાના ઘણા બધા એવા લોકો હતા જે ખબર જ ન હતી અને હણા ઘણા બધા લોકો એમને એને એમને સમજાવ્યું. તમે ઓનલાઈન પેમેન્ટને જે સુવિધા મળી છે તમે યુઝ કરો કારણ કે જે આ બધી નવી નવી એપ છે જેમ કે ગૂગલ ને, ફોન પે છે, એણી બધી એપ આવેલી છે ઉપલબ્ધ છે એટલે કે નો આપણે યુઝ કરવો જોઈએ કારણ કે આપણે યુઝ કરશો તો આપણા બધા ખર્ચા બચી જશે અને હજી આ ગૂગલ પે છે ફોન પે છે એકદમ ટ્રસ્ટડ એપ છે એટલે કોઈ ઇલિગલ કામ થતું નથી એ બધા લોકો ખૂબ માને છે અને ખૂબ આપણા દેશમાં ખબ પ્રસિદ્ધ થઈ ગયું છે એટલે મા કેવું છે ઘણા બધા લોકો આ નથી કરવા ડરે છે કે આપણે કોઈના ખાતામાં પૈસા જાય કે નહી જાય આપ પૈસા કપાઈ ગયા હતા, એવું બધું વિચારે છે એવું બધું વિચારો જોઈ ને એ યોગ્ય રીતે જઞાન મેળવ કરવો જોઈએ કારણ કે આપણા દેશના ઘણા બધા લોકો આ એપનો યુઝ કરે છે અને શાંતિપૂર્વક અને સફળતાપૂર્વક યુઝ કરે છે એટલે કે આ આપમાં તમ ખબર છે જે યુઝ કરો. આપણે જે પિન નંબર આપણે આપેલો હોય છે તે આપણે કોઈને શેર નહીં કરવો જોઈએ કારણ કે આપણે કોઈને શેર કરશું તો પછી આપણે. આપમે પ્રકારની આફડ આવી શકે છે કારણ કે ઘણા બધા લોકો આ પીનનો યુઝ કરને પછી આપડા પૈસા એટલે કે આ પૈસા આપડા કોઈ પણ બેંક એકાઉન્ટમાં હોય છે, તે આપણા ઉપાડી લે છે. એટલે મારે તોજ કેવું છે કોઈ પણ વસ્તુ એટલે કે આપણે પૈસા ટ્રાન્સફર કરીએ તો પછી પીન યોગ્ય સંતાળીને આપડે ડાયલ કરવો જોઈએ, જેના કારણે ઘણા બધા લોકો જોઈને આપણા સાથેવ બધું કરે છે, બાકી તમારે શું કેવું છે આ પિન નંબર આપણે કોઈને શેર તો નઇ. કરવો જોઈએ ને.
પિન નંબર કે અન્ય નંબર શેર કરવો જોઈએ નઇ અને જેના કારણે ઘણા બધા પેલું થાય છે કે તેઓ ચોરાઈ જવાનો ભય રહે અને શેર કરવા જો અને બેંકમાં ઘણી બધી સુવિધાઓ પણ આવેતા ફોન પે, ગૂગલ પે માં આવી ગઈ છે કે આપણે ફિંગરથી ને એવું જ કરે, આપડી આઈસને એવું જ કરે અને આપણે. ઝટપટ પેમેન્ટ એટલે ઘણી બધી રીંગ પણ આવી ગયા છે જેના લીધે પેમેન્ટ ઝડપથી. જાય અને તે પેમેન્ટ કરવામાં ખુબ જ સારું લાગે છે અને પેમેન્ટ. એ ખુબ જરૂરી છે જો પેમેન્ટ આપણે કરજો તો ઓનલાઈન પેમેન્ટ જ જરૂરી હોય જેના કારણે આપણને ઘણી બધી સુવિધાઓ થાય છે, જો આપણે ઓનલાઈન પેમેન્ટ વધુ વાપરશું તો આપણને ખૂબ સારું પણ લાગશે અને ઓનલાઈનના કારણે આપણે ઘણા બધા કેશબેક અને અન્ય હમણાં
દિવાળી પર બિગ બિલિયન ડે આવતો હતો અને જેના લીધે આઈફોન એવા સસ્તા થશે આઈફોન ફિફ્ટીન ખાલી પાંત્રીસ હજાર માં નવાજ મળવાનાશે એવું લાગે એટલે હું હમણાં થડા ઘણા પૈસા બચ રાખવું પડશે બિગ બિલિયન એમાં કદાચ આપણે એવું લઈશ એટલે તમે પણ એવા પ્રકારનું બચત કરો અને તમે પણ બિગ બિલિયન ડેને એવું કાર્ડ તો ઓનલાઈન સુવિધા ખુબ જ સારી છે
હા ભાઈ તમારી સાચી છે કારણ કે આપડે આજે એમેઝોન છે પછી ઘણા બધા પ્રકારના જે સેલ મળે. એમેઝોન પર આપણે યુઝ કરવો જોઈએને સારું ઓનલાઈન પેમેન્ટની સુવિધા જ કરવી જોઈએ અનેરે એ જ કવું છે કે ઓનલાઈન પેમેન્ટ તો મારા જે જીવનમાં ખૂબ જ અલગ જ કારણ કે હું જયારે એટલે કે મા પાસે એમનો જ રોકાણમાં વહાર કરતો હતો ત્યારે મને ઘણીવાર પ્ર થતી હતી વાહન વહન ખર્ચ પછી સમય પણ ખર્ચ થતો હતો પરંતુ હું જયારે ઓનલાઈન પેમેન્ટ. સુવિધા આવી છે તેનો હમણાંથી જ મેં યુઝ કરું છું અને મારેથી. કેવું છે કે જ્યારે મારા સાથે કિસ્સો પણ બનેલો કે હું કશે મારા ફેમિલી સાથે હું હોટલમાં. ખાવા ગયે હતો ત્યારે મારો પાકેટ મેં ઘરે જ ભૂલી ગેયો હતો અને બીજા કોઈ પૈસા લાવેલો જ નહી હતો ત્યારે મારા વિધા ઓનલાન સુવિધા હતી અને તેના દ્વારા મે ટ્રાન્સફર કર એટલે કે ત્યારે અમે આવી પરિસ્થિતિ સામે મારે ઓનલાઇન પેમેન્ટ સુવીધા રીતે મને ખુબ કામ આવેલું એટલે ઓનલાઇન પેમેન્ટ આપડે યોગ્ય રીતે યુસ કરવું જોઈએણ કે ઘણા બધા લોકો ઓનલાન પેમેન્ટ કરવા ડરે છે એટલે ડરવું જોઈએ નહી કારણ કે એ એકદમ ટ્રસ્ટ એપ છે. લા પેમેન્ટ આપયોગ્ય રીતે આપણે્રાન્સફર કરી શકીએ છીએ. બાકી તમારે શું કે તમારી સાથે કોઈવા કોઈ બનાવ બનેલો કે તમે કશે ફર ગયો અને તમને ઓનલાનેમમેન્ટ ખુઝ થયેું છે બેવું.
હા અમે ઓનલાઈન પેમેન્ટ નો ઘણો ઇતેમાલ કરીશું જેના કારણે અમને સુવિધાઓ ખાસ સારી મળે છે. ઓનલા સુવિધા કરે છે અમારે ત્યાં એકિ પેલા અને તેમાં અમે કે વધારે રાખતા હતા પછી અ બેક મજા બ કરવાનું હતું અને તેના કારણે અમને મુશ્કેલીઓ ઘણી બને છે અને અમે ઓનલાઈન. ટ્રાન્ઝેક્શન વધુ કરી અને જેને કારણે અમે ઓનલાઈન ટ્રાન્સફર કરી દઈએએ. અને અન્ય સુવિધાઓ પણ સારી મળે છે અને જેના કારણે આપણને ખુબ જરૂરી છે કે આપણે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવું જોઈએ અને અન્ય ટ્રાન્ઝેક્શન કરવું જોઈએ નીચું. આપણે અન્ય ટ્રાન્ઝેક્શન કરશું તો આપણે જો ઓનલાઈનમાં આપણને ખર્ચા હો ખબર પડી. દે છે કેટલા આપણે ખર્ચ કરીએ છીએ એટલે આપણું બજેટ પણ સારી રીતે બની જાય છે અને ઘણા પ્રકારના આપને સુવિધાઓ પણ સારી મળે છે બજેટ સારું મળે છે અને તે ખૂબ જ જરૂરી છે કે બજેટ અને અન્ય પ્રકારની સુવિધાઓ પણ સારી મળે તમે કોઈ બજેટ ને એવું બનાવતા હશો ને
હા ભાઈ એ તો આપણે બજેટ તો બનાવું જોઈએ કારણ કે કોઈ વસ્તુ ખરીવી હોય તો પછી આપણે પેલા બજેટ જોવું ખૂબ જરૂરી કારણ કે બેટના શક્ય જ નથી એટલે કે આપણે યોગ્ય પ્રકારનું બજેટ રાખવું જોઈએ અને યોગ્ય રીતે ખરી જોએ આપણે જેટ આપણે ઓલાન પેમેન્ટ યુઝશુંટ આપને સારું કેશબેક મળશે કારણ કે ઘણા બધા લોકો ઓનલાઈન ટીમનો ઘણું બધો ઇસ્તેમાલ કરીને એ લોકોને સારું ક કેશબેક મળે છે જેમ કે એક લાખ પર જો એ લોકો ચૂકવણી કરે તો પછી એ લોકોને સારો કે મળી શકે એમ એટલે કે એ પણ સુવિધા આપણને આપે છે ઓનલાઈન પેમેન્ટ એટલે આપણે વધારે આપણે ઓનઈન પેમમેન્ટની સુવધા યુઝ કરશું તો આપણને ઘણા બધા કાર લાભ પણ થઈ શકે બાકી મારે બીજું તો જ ઓનલાન પેમેન્ટ કરું આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે આપણે જે ફોનમાં આપણું ફોનમાં આપણું બરાબર ઇન્ટરનેટ આવી રહ્યું છે કે નહીં કારણ કે ઘણા બધા લોકો ઇન્ટરનેટ વગેર પણ એ લોકો ટ્રાન્ઝેશન પછી ફેલ બતા છે એટલે આપડ જયારે ઓનલાઈન પેમેન્ટ કરવ જોઈએ કારણ કે જયારે આપડા અ આપણે મોબાઈલ નંબરમાં સારું ટર્ક હોવું જોઈએ અને યોગ્ય રીતે ચાલવું જોઈએ કે જ આપણે ઓનલાઈન પેમેન્ટની જે સુવિધા છે આપણે યુઝ કરવી જોઈએણ કે ઘણા એટલે ઘણી બધી જગ્યાએ મે તો એ પણ જોય છે કે બધા લોકો આવુંડ યુઝ કરને ભાઈ્રાન્ઝેક્શન ફેલ જાયને એ લોકોના બેં પૈસા કપાઈાયને એવું બધું લોકો વિચારે છે એટલે મારે તો એજ કેવું છે કે ઘણા બધા લોકો એ વિ કરવુ જોઈએ ઓનલાઇન પેમેન્ટ જય્યારે કરે છે ત્યારે ઇન્ટરનેટ સારું હોવુ જોઈએ અને જોવુંઈએ પછી ઓનલાઇન પેમેન્ટ કરવુ જોઈએ આ વિશે તમારે શું કેવું છે.
હ તમે સાચી વાત કીધી કે ઓનલાઈન પેમેન્ટ જ કરવું જોઈએ, જેના કારણે ઘણી એવી. સુવિધાઓ પણ મળે છે, અને સારી એવી સુવિધાઓ મળે છે, એટલે ઓનલાઈન પેમેન્ટ જ વાપરવું. જેના કારણે આપણને નુકસાન ન જાય, અને આપને ઘણી એવી સુવિધાઓ પણ મળે છે. જો આપણે ઓનલાઈન પેમેન્ટ જ વાપરવા જેઈએ છે, આપણે ઓનલાઈન ન વાપરશું તો આપણને ખુબ જ એવી મુશ્કેલીઓ બનશે ચાલો આપણે આગળ પણ એજ રીતે વાત કરીશું.
હ હા ભાઈ સારું મને ઘણી બધી વિશે આપણે વાતચીત કરીશું.
હા